હલો.
હલો અવાજ આવે છે મારો.
હા.
હા. અ હું તને આજે કચ્છ વિશે કહ છું તે કચ્છ જોયું છે.
હા.
રણબ કચ્છ.
ના.
નહી જોયું.
ના અ.
ક્યાં આવ્યું છે એવું ખબર છે.
હા.
કેમ?
હ કચ્છમાં રાજસ્થાન?
ગુજરાત માં આયુ રાજસ્થાન નઈ.
હા ગુજરાત.
હમ હા. અ કચ્છમાં સફેદ રણ છે તે જોયું છે તે.
ના.
હ એ સફેદ રણ એના માટે આખું. ત્યાં એકદમ મીઠું બધે ફેલાયેલું હોય છે એટલે ત્યાં સફેદ હોય છે એટલે એને સ. સફેતરણ પણ કહે છે.
હમ.
વઈટ રન.
હમ.
ભુજ થી લગભગ એશી કિલોમીટર દૂર આવેલું છે ત્યાંથી પહોંચવા માટે રોડ છે. એટલે મીન્સ રસ્તા છે રેલવે છે હવાઈ માર્ગ. એવી બધી સુવિધાનો ઉપયોગ કરીને આપણે ત્યાં જઈ શકીએ છીએ ત્યાંનું ફેવરેટ મીન્સ ખાવાનું ખબર છે કે શું છે?
ઉ ના.
તો કોઈ દિવસ સ્કૂલના પ્રવાસ કે ફેમિલી ટુર એવું કચ્છ નહીં કર્યો?
ના.
અચ્છા તારે પણ બોલવાનું તો ગણાશે.
હ શ હ ખબર હોય નહિ. બોલને અમાર બોમ્બે ગયલા તો કછમા નહી ગયા.
નહી પાછળથી અવાજ ના આવવો જોઈએ.
હમ.
બોલ કચ્છનું થોડું ઘણું તારું પણ.
માં શું હોય છે એવું જોવા જેવુ.
અત્યારે શિયાળામાં માં ત્યાં ગાડી ટેન્ટ સિટી યોજવામાં આવે છે એનું ખબર છે રણોત્સવ ચાલે છે?
હા.
હા એની અંદર દેશ વિદેશથી લોકો ત્યાં ગાડી ફરવા આવે છે ટેન્ટ સિટીમાં. ત્યા ટેન્ટ સીટીનુ ભાડું એટલું બધું હોય છે એમ. એક દિવસ નું સમથિંગ. પાંચ સાત હજારનું હોય છે એક નાઈટનું ટેન્ટમાં.
હમ.
હા.
તો આપડે ત્યાં જવું હોય તો કેવી રીતે જવાય?
બસ બસ માંથી જવાય એટલે મીન્સ બાય રોડ જવાય પછી ટ્રેન થી જવાય છે. પછી હવાઈ એટલે મીન્સ અ ફ્લાઇટમાંથી જવાય એમ વિમાનમાંથી.
હમ
હમ.
બ અને કયા ટાઈમમાં તહિયાં વધારે આમ મજા આવે હોય?
ત્યાં જવું હોય તો સૌથી વધારે આપણેે અ ડિસેમ્બર ને જાન્યુઆરી આ બે મંથમાં સૌથી વધારે પબ્લિક ત્યાં આવે છે કચ્છમાં.
હમ.
નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી ચાલે છે રણોત્સવ હોય છે ત્યાં મોસ્ટલી રણોત્સ જોવા માટે વિદેશ દેશ વિદેશથી લોકો બધા આવતા હોય છે એમાં સાંજ કૃતિક પ્રોગ્રામો હોય છે ત્યાંની કચ્છી લોકસંગીત, લોકનૃત્ય, ગરબા અને એવા બધા વિવિધ જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે.
બરાબર.
અને આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરાનો પણ પરિચય ત્યાં કરવામાં આવે છે. પેલી કટપુતલી ને એવા બધા ડાન્સો હાથ થી કરે ને.
હા.
હા એવું બધું પણ ત્યાં લોકો. કરતા હોય છે.
હમ.
પછી ઊંટ સવારી પણ ત્યાંની ફેમસ છે કચ્છમાં ઊંટ પર બેસીને એ લોકો આપણને ફરાવે. પછી એટીવી બાઈક રાઈડ છે પેરા મોોટરિંગ. ને ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી હોય છે સફેદ રણમાં ત્યાંગાડી.
હા.
શી સનસેટ ને સનરાઈઝ. પણ ત્યાં મસ્ત જોવાના હોય છે. ત્યાંનું જે. ભોજન છે એ ફેવરટ એટલે મીન્સ બહુ વખણાય છે તે થઠાળી ખબર છે ત્યાંની કે. કચ્છમાં કઈ એટલે થાળી મામી શું હોય.
બાજરીનું રોટલા સાક સટ ટામેટાનું.
હા.
અને મીઠાઈ જે.
પછી ખીચડી હોય કચ્છી ડાબેલી હોય કચ્છની ફેમસ કચ્છી ડાબેલી.
હા.
હા અત્યારે તો મેગી ને બધું પણ બહ. ચાલે છે ત્યાં લોકો રણમાં જાય એટલે વધારે મેગી ખાય.
બરાબર છે.
શિયાળાનો સૌથી સારો સમય હોય છે ત્યાં ગાડી ઉનાળામાં તો. ના જવાય કારણ કે રણ પ્રદેશ આયો ને એટલે બહુજ ગરમી લાગે. અને જવું હોય તો સનસ્ક્રીન છે ટોપી છે પાણી છે. એ બધું જોડે રાખવું પડે અમે લોકો એક વાર ગયા તા. સ્કૂલ ના પ્રવાસ માંથી બહુ મજા આવી હતી અમને લોકો ને.
હમ.
ત્યાં ગાડી રાત્રે ફરવાની. અમે લોકો એટલું બહુ ચાલેલા ત્યાં આ ગાડી કચ્છમાં. છે એક બાર. બસ પાર્કિંગ કરેલી અને પછી અમે લોકો ખસું. ચાલીને ગયા હતા પાંચ સાત કિલોમીટર જેટલું પછી એકબીજા પર મી. નાખ્યું તું ને એવી રીતે બધી મસ્તી કરી હતી અમે લોકોએ.
હ
ત્યાં કચ્છની ડાબેલીી ખાતી હતી.
અને આપડે ત્યાં કોઈ વસ્તુ લેવી હોય તો. એટલે સસ્તી હોય કે પછી એની પ્રઇસ.
ત્યા ત્યા. કેવી હોય કે કચ્છી વસ્તુઓ મળે ને એટલે હાથ વણાટ થી બનેલી હોય. એટલે એમાં મહેનત વધ વધારે લાગે એટલે ત્યાંની વસ્તુઓ થોડી કોસ્ટલી હોય છે મોંઘી હોય છે.
હ
બટ હાથ વણાટની વસ્તુઓ હોય ને એ સરસજ હોય. એ તમારે લાંબા ગાળા સુધી ટકી રહેે
બરાબર
હમ્મ ટેન્ટ સીતી માં આપડે રાત્રે કેવું સંગીત જેવું ગરબા લોકો ગાય મ્યુઝિક. વાગે એવું બધું ચાલે ટેન્ટ સિટીમાં રણોત્સવ હોય ને ત્યારે.
હા. ત્યાંનો પતંગોત્સવ બી વધારે આમ ફેમસ છે હેને.
હા રણમાં થાય છે પતંગો ઉત્સવ. રણમાં મસ્ત થાય ત્યાં પતંગો છ મોટો.
હમ.
કઈ નઈ જવાનું ફેમિલી જોડે ફ્રેન્ડ્સ ને બધા જોડે સૌથી વધારે આ જગ્યા એવી છે કે. ફ્રેન્ડસ વડે જઈએ ને તો થોડી વધારે મજા આવે.
હમ્મ
એવી જગ્યા છે આ કચ્છ ની મસ્ત છે ત્યાં ગાળી બધું ફરવાનું સફેદ ડુંગ ર છે કાળો ડુંગર છે ત્યાં ગાળી કેવું છે કે જીપ માં નીચે થી આપણેે જીપમાં બેસીને જવાનું અને ત્યાંના રસ્તાઓ તો એવા છે આમ ત્યાં આ સાપોલિયા જેવા છેે વડાકવાડા
બરાબર
કઈ છે ઉપર એટલું મસ્ત છે સનસેટ ને સનરાઈઝ જોવાનું દત્તાત્રેય ભગવાન ના પગલા છે ઉપર
હમ્મ
પણ સારી જગ્યા છે ત્યાં પછી આપણને લોકો ત્યાં ગાળી શું કરાવે પગડી પહેરાવે ત્યાંની કચ્છી લોકો નિહ માલ ધારી લોકો પહેરતા સાંભળ્યું છે તેના વિશે
થોડું થોડું વધારે નહી
હા હા બસ એવી રીતે પાઘડી પહેરાવે લોકો ત્યાં ગાળી પછી ત્યાંથી આપણને અમુક અમુક પોઈન્ટ બતાવે જેમ કે પાકિસ્તા તાણી બોર્ડર છે પછી બીએસએફ બોર્ડર છે જ્યાં સૈનિકો બધા આપડી બોર્ડર માટે એ લોકો ના કેમ્પો હોય ને સૈનિકો ના હા એવું બધું બતાવે લોકોને ક્યાં ગાળી પછી કોઈ મૂવીમાં છે ખબર છે તને કઈ મુૂવી કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું તો બ્રિજ તૂટી ગયો હતો બોર્ડર કેવી કઈ મૂવી નું છે ખબર છે તને
જોઈ છે થોડીક અડધી
હ અ એ મૂવીમાં કેવું છે કે એ મૂવીમાં બ્રિજ તૂટી ગયો ને એ બ્રિચ આપણને ત્યાંથી દૂરબીનથી બતાવે હમ્મ
એટલે ત્યાં જવાય એવું નહી ખાલી એમનેમ
એ તો બઉુ જ દૂર જે ખાલી તને અ જે કાળો ડુંગર છે ને એ ડુંગર ઉપરથી પેલી અ દૂરબીનથી જોવાનું આપણને એ લોકો ત્યાં ગાડી હોય જ. માણસ દૂરબીન આપે, પૈસા આપવાના આપણે, દૂરબીનથી બધી વસ્તુઓ બતાવે આપણને.
બરાબર.
પછે એક હનુમાનજીનું મંદિર છે.
પેલા અ સાંભળ્યું છે કે કચ્છથી કે પાકિસ્તાન કદાચ ચાર હજાર કિલોમીટર જેટલું થાય છે એટલે એમ.
હા એટલે પાકિસ્તાન નઈ દેખાત પણ ત્યાંની બો ડર દેખાય છે, પછી આ ટૂટલો બ્રિજ બતાવે. હહ પછી આ ટૂટલો બ્રિજ બતાવે છે. પછી હનુમાનજીનું મંદિર છે, છેલ્લું ગુજરાતનું છેલ્લું હનુમાનજીનું મંદિર.
હહ
જ્યાં સૈનિકોને બધું રહેે ને એ બધું બતાવે છે ત્યાં.
બરાબર.
હમ. જઈ આવજે કોઈ દિવસ ફ્રેન્ડ જોડે. હા. સારી જગ્યા છે એમ. હમ. બોલ બીજું કઈ?
ના કઈ નહીં.
હમ અંતમાં તો એવું કહી શકાય કે રણ ઓફ કચ્છ ગુજરાતનું ગૌરવ છે. પછી અમૂલ્ય ધરોવર છે એમ.
અ હા
ત્યાં ગાડી કુંદ કુદરતી સૌંદર્ય જ નહી હોતું પણ એ કેવું હોય છે કે ગુજરાતની સંસ્કૃતિ પછી એની પરંપરા.
એવું અ
પછી ત્યાંના લોકોનો સ્વભાવનો પણ સુંદર અનુભવ થાય છે ત્યાં ગાડી.
હા એમના પોશાક સારા હોય છે આમ પહેરવામાં.
હા માલધારી લોકોના હોય ને એટલે એવા હોય. પુરુષો કેવું કે જ ધોતીને, ઝભ્ભો પહેરે. હા પછી માથે પાતડી હોય.
હમ
પછી માલધારીઓને કેવું કે લાંબા કબજા હોય, પછી નીચે ચણીઓ હોય. ઓઢણી હોય, હહ એ લોકોની હોય.
બરાબર.
હમ
જવાશે તો જઈશું.